કંઈ ની આરામ.
આરામ એમ? જમી લીધું?
હા અને તમે?
હા. શું જમ્યુ? શાકને શેનું શાક હતું? હમ
તમે શું જમ્યુ?
દૂધી શાક અને ચોખા ચોખાને એવું કંઈ ચોખા, દાળ-ભાત એવું કંઈ?
ના. એ તો નહીં.
કેમ?
હા ત્યારે વિચાર શકો બજારમાંથી કોઈ પાનીપુરી, દાબેલી એવું. ખઈન આઈ.
આ બધું સારું હે યા તમારે?
કેમ ના ખવાય એ ખાવાની વસ્તુ જ છે.
ચોક્કસ તો બધાં ના પાડતો પન ખાવાનું અવોઈડ કરવું જોઈએ.
ખવાય. બીજું બધુ ના ખવાય એ તો ખવાય.
એની અંદર મસાલા ગરમ
ના, એટલું બધું નહીં હશે
બર
બોલો.
આરામ કરો છો?
હ કામ બમ પાલી ના આરામ
ગામમાં શું હતું તો.
હા.
ગામ ગામ માં શું શું કરો.
ગમ બધું જ આવે.
શું આવે.
ખાવાનું કપડો વાસણ કચરો પોતુ
એકલા એકલા કરો.
હા એકલે એકલે.
ઘરમાં કોઈ છે કે કરવા વાળો.
ના.
હમ્મ.
તધા પૂરા થઈ ગયા.
હા. કમમ પા હા કમ પાલીને જરામ કરવાનું.
થોડું કેવું કઈ
ના કોઈ ની.
ચા પાણી
હ હમણાં તો જોઉં છું માં મંદિરે બસ ભજનને આમ છે. એ જોઈએ છે એટલા જવાય તો જ
હા હા.
હમ્મ.
બરોબર.
કઈ નહિ.
પતિ એ